જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
બસ મજામાં છું તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું.
બાકી ઘરમાં બધા કેમ છે?
બસ બધા ચાલે છે બધું, તમે જણાવો તમારા ઘરે કેમ છે બધા?
બસ ઘરમાં પણ એકદમ સારા છે મજામાં છે એન્જોય કરી રહ્યા છે, તમે જણાવો તમે તો બોવ બીઝી થઈ ગયા છો આ તમારી સ્કૂલ આ કોલેજ લાઇફ અને ઓફિસ. બંને, કરો છો એટલે બો બિઝી થઈ ગયા. તમે તો.
હા યાર એ વાત તો સાચી છે મને મારા માટે પણ સમય નથી મળતું લેકીન ઠીક છે હું હવે એડજસ્ટ કરવાની કોશિશ કરું છું, હવે જોઈએ શું થાય. પણ ઠીક છે આમ, તમે જણાવો કેવું ચાલે? બધું ઘરનું કામ ને બધું.
હા એ તો છે મારે તો ભાઈ ઘરનું કામ જ છે તો એ તો ચાલ્યા કરે છે કઈ નહી ધીરે ધીરે હું પતાવું છું અને, કરીએ છે કામ, ક્યારેક હું પોતાને ટાઈમ આપું છું ક્યારે મને ટાઈમ મળી જાય છે પણ તમાર તમે તો તમને તો થોડુ ઘણું પણ ટાઈમ નહી મળતો. તમારા માટે, તમે તો મને પણ ટાઈમ નહીં આપતા મળે.
હા યાર હું પણ એજ વિચારું કે મારા દોસ્ત યારો સાથે બી મને ટાઈમ નથી મળતું પણ ઠીક છે હવે, સ્ટાર્ટિંગ છે એટલે મારી જેમ તેમ એક્સપિરિયન્સ થાય પ્રેક્ટિસ થાય તેમ તો પછી આદત અને ટેવ પડી જશે તો તો ચાલી જશે પછી તો તમને ટાઈમ જ આપવાનું છે.
હા એ તો છે જ આપણને એમ છે કે ભાઈ, લાઈફમાં તમારે આ બધું સેટ થઈ જશો તો એ તમારે માટે બો સારી વાત છે કે આપણે લાઈઇફમાં ફ્યુચર આપણું સિક્યોર થઈ જશે. ઓફિસ જાઓ છો. તો તમે કેટલું બધું શીખો છો તો આ બધું લાઈફ માં શીખવું એ પણ બહુ જરૂરી છે.
હા યાર એ તો છે જ એટલે મને બોવ બધું શીખવા બી મળે છે અને પાછી એ પિન વાત છે કે હું બઉ વધારે ઇન્ટ્રોવટ છું તો એમ છે કે હવે કોલેજ જયા એટલે કોલેજ અને ઓફિસ બંને જગ્યા જઈને પછી મને બોવ બધું શીખવાને મળે છે. કે લોકો સાથે કેવી રીતના રેવાનું અંજાન સાથે કેવી રીતના રેવાનું સર્કલ કેવી રીતના બનાવવાનું અને બો બધી અ બાબતો શીખવા મળે છે. તો એ હારી વાત છે.
હા એ તો છે જ આપણને કે કેટલું બધું શીખ વા મળે છે તો તમે કેટલું બધું શીખ ખો છો. એટલા બધા ઇન્ટ્રોવર્ટ હોવા છ છતાં તમે હ ઓફિસ જોઈન કર્યું તો તમને અંગેનું ઘણું બધું નોલેજ મળ્યું તમે કેટલું બધું શીખ્યું છે. તો આ બધી બો સારી વાત છે કે ત મેં આ લાઈફ માં આ એક સ્ટેપ લીધું કે તમે ઓફિસ વર્ક કરો ને સાથેસાથે તે કોલેજ નો પણ સંભાળો છો તો એ જરૂરી છે કે આપણે બંને ટાઈમ બંનેને ટાઈમ આપવું પણ કેટલું અઘરું છે કે ભઈ બંને બેલેન્સ કરવું પણ બહુ મુશ્કેલ છે પણ તો પણ તમે બંને એડજસ્ટ કરો છો તમારા કોલેજને પણ સાથે સાથે અચ્છા સ્કોર પણ લાવો છો તમે તમારા પપ્પા મેમ અ સ્ટેટ્સ મૂકે છે તો હું જોઉં છું કે ભાઈ બહ સારા પર્સન્ટેજ પણ આવે છે તમારા તમારી કોલેજમાં તો એ બોહ સારી વાત છે
હમ્મ એ તો છે થેન્ક યુ એપ્રિશિએશન માટે લેકિન હા એ વાત તો છે યાર આજકાલ આ લાઈફમાં બહુ બધું હસલ કરવા પડે છે અને કોમ્પિટિશન બહુ વધારે થઈ ગયું છે તો મને એ જ કે કોલેજ સાથે સાથેને એક્સપિરિયન્સ મળી જાય જોબનું તો એ મારા જ માટે ફ્યુચર માટે હારું રહેશે તો એટલે જરાક હમણાં હસલ કરવા પડે છે મહેનત કરવી પડે છે પણ મારા ફ્યુચર માટે જ હારું છે તો ઠીક છે આપણે કઈ નહી ચાલ ચાલવા દેવાનું હોવે
હા એ તો છે જે આપણે ફ્યુચર માટે જો આપણે કંઈક કરીએ તો એ આપણે બો બેનિફિટ છે કે ભઈ તમે કંઈક કરી રહ્યા છો તો એ તમારે ફ્યુચરને બહુ બેનિફિટ થશે તો આ સારી સારી વાત છે કે તમે બંને વસ્તુઓ સાથે હેન્ડલ કરી રહ્યા છો અને બહુ બેલેન્સ કરી રહ્યા છો અને લાઈફને લાઈફમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બંને વસ્તુઓ બેલેન્સ કરીએ લાઈફ ની ને પછી તમે ઘરમાં પણ તમે તમારી મમ્મીને પણ હેલ્પ કરતા હોવ છો પછી ચપ્પાને પણ સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો તો એ બહ સારી વાત છે કે ભાઈ બધી વસ્તુઓ તમે સારી રીતે એડજસ્ટ કરી રહ્યા છો તો આપણને આ બધું આવવું જોઈએ લાઈફમાં
હા એ તો છે જ કેમ કે આ ખાલી કોલેજ અને ઓફિસ સુધી જો રહું તો મારા ઘર વાળા પછી એમને એ ફીલ હારું ની થાય એટલે હારું ની લાગે એ લોકોને તો એ માટે એમને બી ટાઈમ આપવા બોહ જ જરૂરી છે અને એટ ધ એન્ડ આપણે ઘ ઘ આવીને એ લોકોના સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ તો જ આપણને આમ લાગે ઠીક છે આપણેે એ લોકો માટે બધું કરીએ છી અને આજ માટે કરીએ છે.
એ તો છે જ આપણને ભઈ આપના લાઈફમાં આ બધું કરવું જ જોઈએ અને આપણને આપણા ઘરના લોકોને બોહ હેલ્પફુલ થવું જ જોઈએ ને એ બોહ જરૂરી છે લાઈફમાં તો એ બોહ સારી વાત છે તમે બહુ સારું કરી રહ્યા છો અને બોહ જરૂરી પણ છે આ બધું તો આમ તમે કરો છો તો સારી વાત છે કે તમે આ બો યુઝફુલ કામ કરી રહ્યા છો અને એ તમારે ફ્યુચરને બો બેનિફિશિયલ થશે ને બો હેલ્પફુલ થશે ને તમે તમારું ફ્યુચર બો સિક્યોર કરશો આના થી
હા એ વાત તો